હલો રમેશભઈ
શું કેતાતા બોલો.
કેમ મજામાં? શું કરતા તા?
બસ મજા મજા. હાલ બહાર આયા લાયબ્રેરીમાંથી વોચિન.
લાઈબ્રેરીમાં વોચવાનું ચાલુ કર્યું એમ તમે?
હમ અમાર પરીક્ષા આવેરી હૈ ને ગવર્મેન્ટની.
ગવર્મેન્ટની એક્ઝામ આવે છે.
હા. તમે હું કરો?
અમે પણ ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા તા. આજે દીપ છે. જેવું રે આ બધું અન કાલ તો ભાઈ રથયાત્રા હ.
કાલે ખરી ખરી રથયાત્રા અષાઢી બીજનું ખરી ને પાહું.
આ અષાઢી બીજનું કરી
આપણે પાટણમાં નેકળે ભાઈ ખાસી મોટીન જૂની હૈ.
હા આપડે એકસો ને ચુમાલીસમી રથયાત્રા હ પાટણમાં.
બોલો કેટલી જૂની રથયાત્રા કે આ આપડે મારા ખ્યાલ થી તો ઓડિશા પછી તો બીજા નંબર ની હશે.
ના ઓડિશામાં પેલા નંબર ની એકસો સાહીઠ મી કા તો એવી છે. એના પહી અમદાવાદમાં છે એકસો ના ઓગણપચમી કા તો પચમી. અને એના પછી આપડી છે એકસો ચુમ્બાલીસ મી યથયાત રાજાપડ.
આપણી ત્રી
વિશ્વમાં વિશ્વમાં સૌથી ત્રીજા નંબરની મોટી રથયાત્રા આપે પાટક બની કરે છે.
વા ભાઈ વાહ, તો તો કાલે જોવા જવાનું હશે તમારે?
તો કાલે તો ઘણી બધી ઝાંખીઓ આવશે, પછી હાથી હશે. તે એ ભગવાન ના મોરા તઈન રથ હશે. લોક
ચાલું લાગે હૈ.
આ વખતે બહુ આયોજન મોટા પાયે કમસે કમ બે ત્રણ કરોડ નો તો ખર્ચો કરી દીધો એમને રથયા
તો તો પેલા શું કેવાય બધું અલગ અલગ વેશભૂજા તૈયાર કરીને છે બધું જોવા જવું.
હા અમ અમુક માં જાગ બસ ઓમ શાંતિ નું હોય છે, પછી સ્વામિનારાયણ નું હોય છે પછી અમુક રાક્ષસ બને છ બુડા બને છે બધા કાર્ટૂન ટાઈપ નું. પ ડીજે હોય છે એ બધું અલગ અલગ અલગ હોય છે, તમે જોયેલી હશે યાત્રા.
હા, મેં જોયેલી છે, જોયેલી છે આગળ. આ વખતે જોવા જવાની ઈચ્છા કરી.
બરાબર છે.
બધા કેતા હતા કે આ વખતે આયોજન સારું છે નગરપાલિકા વાળું. અને રથયાત્રા એ થોડી લોબી કરેલી હે. એનો રૂટ થોડો લોબો કરેલો હો આ વખતે રથયાત્રા ન.
હા પેલા તો પાટણ માં સીમિત હતું કે પછી અહિયા ત અહિયાં ખા પાટણ જૂના પાટણમાં ભરવાનું હતું. હવે તો અંદર ઇન્કલુડ નવા પાટણ પણ કર્યું છે આમ રેલવે ના રેલવે સ્ટેશન, ઘરનારું પછી આનંદ સરોવર એ બધું પણ અંદર ઇન્ક્લુડ કરી દીધું છેવું બધું.
બરોબર બરોબર તમે કોણ કોણ જવાના હો તે?
હા તો વિચારીએે છીએ હવે ઘના જોડે જઈએ. ફ્રેન્ડ બેન તૈયાર થાય. તો સવારે દર્શન કરીને, પછી સાંજે છ વાગે જવું. ત્રણ દરવાજા કરને આવી જાય છે. રથયાત્રા તો ત્યાં દર્શન દર્સન કરી લીએ.
એટલે તમારે તન દરવાજા સાઈડ જોવા જવાની
હા, પેલા તો મારી એવી ઈચ્છા હતી કે, અમદાવાદ કા તો પુરી માં જોવ કારણ કે જગન્નાથપુરી માં તો એટલો મોટો મંદિર જેટલો રથ બને છે. અને કેવું હોય છે કે, ત્યાં રથ જે દિવસે રથયાત્રા પૂરી થાય છે ને
એ
એ દિવસે એનું તોડવાનું પણ ચાલુ કરી દે છે અને સાઈડમાં પછી નવો રથ નવા વરષ માટે બનાવવાનું પણ ચાલુ કરી દે છે.
એટલે દર વર્ષે નવો રથ નીકળે એમ? દર રથયાત્રામાં
દર યાત્રા તમે નવું નાઈખું, તમાર એના વિશે હશે જ્ઞાન.
જોરદાર કેવાય આ તો આ તો ના આ તો મેં પેલી વાર ઓપડ્યું છે.
હા, એવું હોય છે. ત્યાં કે દર વર્ષે નવું રસતું બને છે.
આ તો ત હું શું કહ તમે કાલ જોવા જાવ ને પાટણમાં તો, મને કેજો તો એકલા હોય તો હું આવીશ તમારા જોડે.
હા સો ટકા, આપડે બંને જોઈશું બધું એમ. ભગવાન ના દર્શન કરશું પછી એવું હશે તો, ફૂલ બૂલ ચઢાવીશું. અને પાહી આ રથયાતામાં કેવું હોય છે કે, લોકો એન જી ઓ અને પોતાનું પર્સનલ બસ ઘણા બધા આમ
હમ હમ
ટોલ પણ કરેલા હોય છે, કે ભાવિ ભક્તોને પાણી, ચા અને અલગ અલગ બધું બની હકે
હા એની પણ વ્યવસ્થા સારી હોય છે. નાસ્તા, પાણી અને અલગ અલગ પ્રસાદોનું પણ સારું વિતરણ થાય છે. સાચી વાત છે, સાચી વાત છે. પણ કાલે તો ભાઈ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તો વરસાદ પડે એમ છે.
હા ઓમ તો જોવા જ તો પાટણમાં એવું હોય છે, કે દસ અષાઢી બીજે તો વરસાદ પડે જ છે, ભગવાનના પ્રસાદ રૂપે આમ કહીએ તો આપડે હ પાછલા એકસો ચુમ્બલીસ વર્ષથી એવો એક કે રથયાત્રા નહી ગઈ પાટણમાં સેચ પણ થોડાક છાંટા તો પડ જ છે.
બરોબર બરોબર મતલબ તમારું એવું કેવું કાલે આવવાની શક્યતા તો પૂરેપૂરી જ છે.
કાલે આવવાની શક્યતા પૂરી પૂરી કે પણ હવે અંબાલાલે ના પાડી કાઢી છે, આગાહી કરવાનું એનું શું કારણ છે?
એનું મને લાગે હે ને કે અંદર અંદર બો વિરોધ થયેલો અહે અયાનો કાકો બચારા ફ્રી માં કરતા તા બધું કોમ હા અમુક વ્યક તિઓએ ખબર ની શું એ અને વિઘ્ન સંતોષી નડ્યા ને કે હવે કાકા કંટાળ્યા કે હવે આ બધું પડીને ની એના છોકરાય ના પડી કે હવે રેવા દો કે પણ તોય કાકા એ કરી તો હે રથયા ત્રાને લઈને કાલે એ બી પી અસ્મિતામાં જોયું તું
ના ન્યૂઝમાં પણ એવું કાલ હતું કે તમે ના પાડી કાઢી છે, આગાહી કરવાથી એ પેલા પણ એમને ઘણી બધી આગાહી કરી છે, જયારે હવામાન વિભાગે ના પાડી તી ત્યાં પણ એમની આગાહી સાચી પડી
હા કાકા બો અનુભવી વ્યક્તિ છે. જુના છે, અને અનુભવ વ્યક્તિએ છે, આ બાબત નું નોલેજ સારું નક્ષત્ર ને પાછા જોઈ ને વરસાદ નો અનુમાવ કરે એટલે બઉ એક્યુરેસી પણ સારી હોય છે, એમની
અચ્છા અચ્છા હા એનું જ્યોતિશાસ્ત્ર પણ સારું એવું હોય છે, કે જયારે પણ અહંયા વાવા જોડું હતું બીસ્પો વાવાઝોડું તાવતે વાવાઝોડું હતું ત્યારે હવા વિભાગે ના પાડી કાઢી તી કે ભાઈ આ વાવાઝોડું કઈ બનશે નહી પણ એમના મહિના પેલા જ એમને આગહી યાલ દીધી કે ભાઈ તૈયાર થઈ જ રહ્યું છે, ક્યાં ડિપ્રેશનનું અન ત્યાં આવાની સંભાવના ફૂલ છે.
એવું એમને હા એ સાચી વાત હે બરોબર બરોબર. તે છે, નું રાણકી વાવનું શું આયુ તું
. આપડા રાણકી વામાં કેવું છે, કે હવે યુનેસ્કો વર્લ્ડ સાઈડમાં તો જ તુ રયુ છે, બેે હજાર ચૌવુદ થી
બેરિટેજ સાઈટ કરી કે થઈ ગયું નોથણી સાચી વાત છે, બરો
કે કે સો રૂપિયા ના નોટ ઉપર પણ એનું રાણકી વાવનું હાલ આવી ગયું
મા એ સાચી વાત હે તમારે
તો હમણાં આપડા પ્રધાનમંત્રીશ્રીએન ભારતના પ્રધાનમંત્રીશ્રીએ ત્યાં સત્તર કરોડનો પ્રોજેક્ટ લગ્યો તો થ્રી ડી પ્રોજેકશન નું આખું.
અચ્છા અચ્છા તમે પેલું મારા ખ્યાલથી લેઝર લાઈટ વાળી વાત કરતા હશો.
હા લેચર લાઈટની વાત કરી છે, એના વિશે ખ્યાલ છે, તમને?
ના એનું તો મને કઈ બો લાંબો ખ્યાલ ની પણ મોટું મોટું ખ્યાલ હે કે લેઝર લાઈટ નો શો ચાલુ કર્યો છે, કય હજુ જોવા મારું બધુ જવરણું નહી એક વખતે ટાઈમ આ આપણે મળીએ તો બધા ભેગા થઈને જોવા જઈ શકાય
ના ના બરાબર છે બરાબર છે હા મેં પણ જોયું તું હમણાં શું કે સોશિયલ મીડિયા પર ગુજરાત ટુરિઝમે અન સીએમ ઓ ગુજરાતે એનું પોસ્ટ પણ કરીતી કે સારું એવું સત્તર કરોડ નો ખર્ચીને પ્રોજેક્ટ બનાયા છે. સિક્સ છે એલઈડી પ્રોજેક્ટ છે અને આખા ભારત નો વારસો પ્લસ કે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ જાણકારી આલી છે. અને આપડા જે રાણકી વાવની જાણકારી છે. કે જૂની બધી કેવી રીતના રાણકી વાવ ગીરિતો ને એવુ બ
સારું કરું અને હમ હમ બરોબર બરોબર. અનેઆ સરદાર વલ્લભભાઈ પટેલ નું તો એક આપડે કઈક સ્ટેચ્યુ બઉ ચું આવેલું છે ને ગુજરાત માં.
હા એ ત્યાં મને ખ્યાલ છે ત્યાં સુધી અ ડિસ્ટ્રિક્ટ પંચમહાલમાંગા તો પછી વડોદરા જિલ્લામાં. ના નર્મદામાં.
હમ પેલું નર્મદા નદી ના કિનારે સાધુ બેટ ઉપર છે. તો તમે હા કેવડિયા કોલોની. સાચી વાત સાચી વાત તો ત્યાં આમ તો જોવા જવાય ખરું શું કેવું બહુ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તો. જોવાલાયક કો સ્થળો હશે ત્યાં
તેને આમ તો કેવું કે સરદાર વલ્લભભાઈ પટેલ ની મૂર્તિ બનાવેલી છે. એનું એમ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે નામ પણ આપેલું છે એમને.
બા ખરું ખરું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરી.
અને ત્યાં પછી જે પેલા તો કે વિકસો નતા વિકસિત નતો પણ હવે કે આખી સિટી એવું વિકસાય ને એનું નામ એક કતા નગર આપ્યું છે. કે જ્યાં બધું ટોટલી આવી ગયું છું અને સામે સરદાર સ્ટેચ્યુ ઓફ યુડી છે તેની સામે સરદાર સરોવર ડેમ પણ છે બહુ જૂનો.
હા ડેમ ખાસો મોટો છે ડેમ અને ત્યાંથી શું કેવાય પેલું વીજળી પણ ઉત્પન્ન થાય છે ને.
હા હા હા.
અને ત્રણ રાજ્યોને એમાંથી પાછો વીજળીનો સપ્લાય પણ મળે છે. હા તો આ ત્રણ રાજ્યો ને હા ત્રણ રાજ્યોને વીજળી ન સપ્લાય આપે છે એટલે મહારાષ્ટ્ર છે આ સોરી મધ ધ્યપ્રદેદેશ છે રાજસ્થાન છે અને ગુજરાત છે.
ઓહો આઈ થિંક એ નદી નર્મદા કી નદી છે હેન.
હા નર્મદા નદી ઉપર બનાવેલો છે એર્યો ડેમ.
ઓકે ઓકે.
એટલે એ બધું એ સારું છે વરસાદ મુુંલોકો પેલે એક બે વરસાદ પડે પી ત્યાં જોવા જવું હોય તો ત્યાં પણ જઈ શકાય.
હા ત્યાં પણ એકદમ સારું છે ત્યાં સુ જે વન કરેલું છે પછી બોટિંગ નું કરેલું છે પછીએ ત્યાં કહેવાય છોકરાઓ માટે પણ પ્લેગ્રાઉન્ડ ને વેગ્રાઉન્ડ એ બધું એક ટાઈપનું આખું એક ટુરિઝમ સાઇટ નું વિકસાવવામાં આવ્યું છે.
બરોબર બરોબર એવું છે એમને.
હા મને લાગે છે અંદાજે એની સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટોટલ ખર્ચ તૈણ હજાર કરોડ હતા. અને અત્યાર સુધી પાંચસો સાતસો કરોડ તો એનું રેવન્યુ પણ ગવર્મેન્ટે જનરેટ કરી દીધું છે.
તો તો બહુ જબરજસ સક્સેસફુલ પ્રોજેક્ટ છે ગવર્મેન્ટ માટે.
લાાસ્ટ સ એક ટુરિઝમ સાઈટ પ્રમાણે તાજમહેલ કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિઝિટ સૌથી વધારે હતી ઇન્ડિયામાં હા.
તો તો જબરજસ્ત કહેવાય ગુજરાત સરકાર માટેનું એ સારું સાહસ અને એને સફળ રીવુ કહેવાય.
અને ત્યાં એક બીજી એક ખાસ વિશેષતા એવી છે કે ત્યાંની જે આદિવાસી મહિલાઓ છે. એમના ઉપર ભારણ વધારા આપીને એમને
હું.
કામ આલવા માટે સરકાર પ્રયત્ન
રોજગારી પૂરી પાડે છે એમને આજીવિકાને રોજગારીનું સારું સાધન બની રહ્યું છે એવું. બરોબર બરોબર સારામાં સારું કેહેવાય તો તો હું તો કો ચાર પાંચ મિત્રો ભેગા થઈ ને જવાય આમ.
હા એજ ને પજ જેટલી પણ ઈ રિકષા છે ને એટલી બધી જ ત્યાં ત્યાંની આદિવાસી મહિલા ચલાઈ રહી છે જેટલી સિક્યુરિટીમાં છે. લી સિકુરિટીમાં છે ત્યાં આદિવાસી ભાઈઓ કામ કરી રહ્યા છે પછી નાના નાના તોલ પણ સરકારે આપ્યા છે.
આ ઈ રિક્ષા વાળું જબરું આયોજન છે નઈ મારું બીરું.
હા ઈ રિક્ષાનું છે હમણાં તમે જોયું હો તો ઈ રિક્ષામાં પેલું બેટરીનું છે એનું તમારે કશું ખ્યાલ છે. બેટરી વિ વિશે.
હા હા એ ઈ રિક્ષા વાળું પેલું રીલ્સ આ આવી જશે મારા ખ્યાલ થી તમારે કે ડાયરેક્ટ બંધ થઇ જાય ચાલુ એ રીક્ષા.
હા મેં સોશિલ મડિયા પર ઇન્સ્ટાગ્રામમાં કદચ જોયું હતું.
હા એ એક ચાઇનીઝ એપ છે તો આમાં કેવું હોય. કે જે નવી રિક્ષા આઈ હે ને એમાં જે લી સીમ આયન બેટરી રહી ને એ બ્લુટુથ થી કનેક્ટ થઈ જાય છે સ્માર્ટ બેટરી આવેલી છે તો એ એમાં કેવું કે એપ એવી છે કે ડાયરેક્ટ એના જોડે કનેક્ટ થ‌ઇન. તમે ઓનલાઈન બંધ કર્યું હોય ને.
તો એ બંધ કરી શકો આમ તો કેવું હતું સારા માટે બનાવી તો પણ પબ્લિક એનો મિસયુઝ કરે છે.
હા ઇન્ડિયન પબ્લિક થોડીક અ સિલ્ક સેન્સ થોડીક. કોક નો ગરીબ નો રોજગાર છે એ આવી ત કરીને એને હેરાન. કરી રહી છે પણ એનું હમ
તમે તો હમણાં જોયું હશે કાલે જ પેલું આવ્યું રેલવે નો રિપોર્ટ એક આયો તો. એમાં એવું આયું તું કે. છેલ્લા ચાર વર્ષમાં જે થર્ડ ટીયર એસી વાળા બધી પબ્લિક રહી ને. એરી બધી ગોધડા અને ઓશીંગા ના જે કવર રયા ને. ઈ લગભગ સો કરોડ ના ચોરી ગઈ.
હા હા આપે હા સોશિયલ પ્લેટફોર્મ પર મારે યુટ્યુબમાં જોયું તું. એક ન્યૂઝ એન્કરે કરીયુ તુ. સો કરોડ જેટલો પાછલા ચાર વર્ષમાં કદાચ સો કરોડ થી વધારે એનો ખર્ચો રેલવે ગવર્મેન્ટ ભોગવી રહ્યું છે.
બોલો કેવું કે આ તો સિવિક સાયન્સ જ ના કહેવાય ને આપડી પબ્લિક ની બિલકુલ અને આ તો થર્ડ ટીયર હોય એસી માં તો પાછું કેવું કે સારા વર્ગ ના લોકો પાસા સફર કરતા હોય.
હા કારણકે એની પ્રાઇસ પણ થોડીક સ્લીપર કરતાં વધારે હોય છે.
હા તોએ ત્યાંના લોકો આવું કરે એટલે આ તો જોવા જેવું કેવાય.
હમ બઉ બઉ બઉ બઉ ખરાબ કેવાય બઉ ખરાબ કેવાય.
બરોબર બરોબર કશો વોધો નહી હું તમને શું કઉ આ જમારે જાવાનું થાય રથ યાત્રામાં.